હું કરેલી કઈ નહી બસ ખાયી ને સુતી.
એમ.
આમ. આ કદન હોત નિંદર આવે.
હણ લે વાખલ તો હતી. હમ. તો હમણાં કઈ જાય કોલેજ જાય કે નહી.
કોલેજ જ માજમ ગી કોલેજ
હલો.
મોડું ઉઠાયલી.
તે હાજ ઉસી જ જાગતિ વેખ.
પણ નીંદર નેય પછી જાગવું પડે પણ હવાર મોઠા ની હહેલી વાાર નીદર આવે ઓઠા એને કોલેજની.
એલા અરામ મેલ દેવી
ઓઠી જમ પણ પાસેનીંદરભારી આળા સાહેબ પાસે ફૈજન થાયર
હમ
હું કર બીજું
કને
ઘર જવા નહી જાય
ગેલી મેમ દાદ કોણાલ તો નહી બધા બહનું પાડવું પડે ક નને કઈક
એ ખરી વાત કઈ હોસ તો મારેથી ઘણી પ્રોબ્લેમ ઘેર જવા ને સાથે જ ને દ જાત ન આલે
હમ તોમાં હારો પણ હોસ્ટેલમાં ર તો બી હારું લ
હમ હમ કાસસ્ટમર તો ખેર તો આવાજવા દિકકત પડે ત કાસસ્ટમર તોલ પણ લજ્જાની આલે એ પ્રભુ
હા કરે ત બીજું ઘેરના
ઘેર કઈ નને બસંદવા દવા સ
હે તું ડગર ન બોકડાો સાર જાય
પર માર્ માટા ફટો પણ સજ સરાય મધ્યા આ આવેહો ઉ ડુંઘ્ર
ના ના પોરિયાથી ન જાય તે તઈ મુદા આવે કે
એ નને હ ત હમણાં બોકડ સારા સારા ને ઘેરા આવી તાર
ે ઘેર કઈ કામ નહી કરત ઘેરના બકડા લ નહી જ તોને દેવાનુંર ડગરમાં મા હ
હમ
એલગ ફીલીિંગ આવે્યા હણંગીરા સાર
લીલિતા તો એમ કે આ ભણ એવું દેખાય ઓકલું ઘેર એમ કડિયા કામ કરતા હોય એવું દેખાય
હમ
હા બધા ક તો ભણે કે અમે જાય કે રેલી ક તો હું કેવી દખું એકર પછ દખું એટલે કે ઘેર મા કાસ મજનેું એવી થઈ ગે એમ કરે ને બોકડા સાર કરને
ખરી વા તોપ બ ને
હા હમ કેે
હ તમારે મેળ હેલા ભ
બરા
હમ
હ
હા ના મેળો ભરા
હા મણી મેળો અને મહાશિવરાત્રી મેળો
હમ
મારે મસ્ત આપણું મોટું મંદિર હ ગુગરદેવ મંદિર ત્યાં બધા જ આવે
હમ
મતલબ કેમ થોડુંક ગુફામાં મંદિર હે ને તે ઘણું ફેમસ એમ મતલબ કે થઇ ગયું મહાદેવ ગુગર્દેવ મહાદેવ મંદિર
હ મિત દેખ્યું હોય મંદિર હે તે મેળા હવા બધા
આવે પેલું મહાશિવરાત્રીમાં બધા આખું લાન ઘણી મોટી ટી પડી જાય લ એનથી ગણ હ મા તો દકન મ હા
હમ
અમારે તો ભરાય પણ નવા કરે તમારે કરે કે નવા ડોડથાન પસે દોડી મુજે કની તે સડાવે ક ન બાપા દેવી
સડાવે ને
તે હમાંમાં ભારે મેળવ એકદમને મેરી પડ નહી એમપી ના ભારી આવે બધા ડોલર આવે ત ઘ મો
તમાર મેળો ભરાય તર તર મેળો ભરાય
તે
એ વાતો ન અમારે ત્યા મહાશિવરાત્રી ન અને આંમળે મેળો જ ભરાય
અરે તો નવા ન ભરાય ગજબ મેળો ભરાય અધ આવે
અ લ લ માતા મેળ બર ને તો તે ઓકલ ગણ બધી ભીડ અમૂકતે લડા ત બે ને ગાડીઓ પડે ને એમ થાય હતી આમારે તો ગેરેન સ્થળામરેન અમારે તો દેખાય મસ્ત દેખ થાયતી હ ને એમ કોણ જાતો વધારે મેળો દેખોથી
એ હરે તો ચોમાસા ફરી કદમ ખંજું પડે પણ મજા આવે્યો હાર
હ ત્યાં સાભળી તમાર સોમાહનો મેળો ભરાય
અ બધા એ બધા ભાઈયો ને એવું દેખોને અને આગમાં છે જોવાન જોવાન દેખવા જડે આવી છો છોરા
હ વાતોટ
વધારે પડતોશે એમપી ને વધાર આવે
હમ
હમ
અમારે તો તે નદી ઓંકાળે ને આવે એમથી રાજસ્થાન હમ
અમાર બંને એમપી રાજસ્થાન હમ બે બોર્ડર પર હ આમતે નદી ખાલી વસમ હ
એમ અમારે તો ખાલી એમપી મેરી પડે પણ એમ થોડુંક સેફ્ટી એક કિલોમીટર
અમાર તે ગેરરેન દેખે તે હમે રાજસ્થાન ને આ એમપી દેખાય મસ્ત એ બૂમપડે તો કેમ ત્યાં મળે જાય ઓર
અતારે
તે હમણાં પેલા રક્ષાબંધનમાં તે આવ રાજા પડે સરસ
સત્રધની ર જળ
આલ હે બેતાણગણને પણ તે અઠવાડિયા અખો ર નવીને
ખરે ઘેરથી આવવાનો સા નહીખાય ને પછી
હમ સજાર એલી
હા એત્ર ક જઉ અ મોડુંત મેડમ બાદ
હા કરરે બીજું
કઈ નહી બસું વા કરતા પણધ ફોન લગાડ દેવુંા
હમ મંદિરનીંદર તે આવે હે પણ આવી હ હોવા કરતી ત તારો પણ આવે
હમ
હમ
હું કરણ બધું ત બું થોડું આવે છે.
કોણ ને શરદી ખાંસી થઈ ગઈ હમણાં તે
એ હા તો હુમ સુમ સાર ભારી માનદ પણ ઠીકની
વાતાવરણ એ
હમ દિપારી દવાખાનાંત ભારી પા દ ગમે ભે દું ને દેશોમાં
ગામડાંત પાસ ક કાદા શ શિયાડ દસરાનું સોટે હકવ
હમ સુમા હમારતે ડગરન હેવ બ તો મ પલા દનું ભ ભ સરડે હ અને કણા ચિત્ર પેન જ ન તે ભાર ક ડલ તો
ઉ બા ખેતરમાં તે મકીી બરા હતા જે તે હોકલ છોટે હોકલા છોટે દવ કર દ હોક લમ
હમ
તો ખોડ લેવાથી એક માંડ બારો લઈને આવું ખોડ નું અમારે તે ડગરતી પાંચ બારા કમ્પ્લેટ જુગ એ ડખાવે ન
અમારા તે ભારે ડગ હતા અમારે તે ઘણા બધું ખટું પડે
હમ
ઘ દગર બકડ ઘ કર નક
હમ ગામડા વાળા કે સિટી એમાંસલ અને સિટી વાળા કે ગામડા મસાાલ મ તો ગામડસ મસ્ત લાગે ભલે કામ કરવું પડતું એ કઈ નન ગામસ મસ્ત ગ
ના ન મંત સટીમ રવાનું નંગ વ્યાપાર બધું આવાધું કર જાણ જલમાપુરી મિ્યા ઓ લાગાગ મ
આમ સીટીીમાં ઉદ એકક મહિના લિમડી મારકકંતારે તલી લ મ મયમ થો કુલોુંને વરષ સાદ પડે તે કઈને બહાર તોસ ને નકળવા એનું કેવ મોોકલો કરનેખતે
મગ મંદને
જાણે જે મ ફુર દ દે એવું લાગે
હા તો ગમડાર એમાં પલી એ કેવાલા ને કઈ સિટી માં નઈ ગવું બધું એમ ગમે
ડોગર માં ફરે આવેનું ખેતર માં ફરે આવેનું ના જીવ જતું રહેવાનું ના ઓંગણ બારું
હમ
હા હ તો નાળ મત એને દ જ ચાર તારીખ
હમ
ના મખજા નદીમાં સીિતરા ના ઉલી જાય જે દો લે ત ને ગોદડા પાસ દવે નાને તે માારું
હ તળ મેરી મંત ઉંગ્ળોના પરીણા કુદીી કુ ન હ
મજ્જા આવે હડું સાપ મ તો સાપરા કડી અ એઈની એની દેડ થી પેલી દેડ જ જે ને ફતર ના ગયો
એ હમે તોધા હમણાં કોતેડા આવે ન મચા આવે પણ અ એક કદ એ કે સિમા આ ર રમન હ
હેસ
આમ ક ના રેડી હતા પડે કદ મારીવા
બોલ તો બીજું હું કરે.
કાહે ની
તે કોલેજમાં આજ હું લવાની ગઈ અલે આ મોડું થાય કે.
હા
મ આતા ગાવના મોડ જ નહ તો નિમ ગ
હમ
હમ
મ ન તોર જનું ભારે કામ કર કર બોગ ડ કે ભારે તે ફેર નોટ ઉઠા એ નસની
અને તો પછી નિહાળ યાદ આવી ગઈ હતી બારમામાં
મ તો કોલેજ લાઇફ કરતા નિહાળ સ્કૂલ સને મ તે અસલ ગામ થ મને ત કોલેજમાં માત્ર બધ ન ગામ
તો તાજે દાહોદ માં ભણે. તે પણ આમ ઠેટ મહીસાગર દેવડા હતી મને જાવ ન થ એ ગ પાસુ તો
હમ પણ હઉ આપુ નકલી હ ને હાથ તે નેહળ તો બારી વાટ ખ લઈ ગઈ હો બધું ઘણી અલગ થઇ ગય મજા આવે તે બદલ
આ મારદ કઈ કોન મરતે આમ આવતો રે ને એટલે આ જેબ સર ભણતા હતાા કઈ તે બી જાતા એ રહ્યા અને ઘણોમ બદલાવ તો આવ્યો રે અસલ દરેક થાય ગય પેલું બગીચોને બધું કર્યું.
અમારા તો અમુક શેર ના હૈયા ને બીજા નવા અયા બીજા જનાર
એમ
અમાર ગામના પરાચાય ત્યાં કે વાત કરી આરુ
હા
સ્કૂલ લાઈફ ઘણીસ હા કોલેજમાં બધ કોલેજમાં જ અને લેક્ચર ભરવાની ખબર પડે
હ